હલો, કેમ છો?
હા, હું મજામાં જ છું, તું કેમ છે?
હું પણ મજા મા જ છું. અ મને આજે મને તારી સાથે સેવિંગ, અને મની વર્સેસ અ પેન્ડિંગ મની આ વિષય પર વિસ્તારથી વાત કરવાની છે, તું ફ્રી છે?
હમ. વાતા આ તો ખૂબ ઉપયોગી, અને જીવન સાથે જોડાયેલી વિશે છે પૈસા. કમાવામાં જેટલી જરૂરી છે. એટલા જ સમજદારીથી ખર્ચો કરવામાં, આને તો બચત કરવાનું પણ જરૂરી છે.
હમ, અ સાચું છે, આજકાલ ઘણા લોકો પૈસા કમાવે છે. પણ બચત નથી કરતા, બીજી બાજુ કોઈ લોકો ખૂબ ખૂબ બચત કરે છે, પણ જીવનનો આનંદ લેવા ખર્ચો કરવામાં ડરે છે.
હા. હ, તો એકદમ એટલે સેવિંગ મની તો સ્પેન્ડીંગ મની રાખવાનું ખૂબ જરૂરી છે.
પહેલાં આપણે અ આપણે સેવિંગ મની વિશે વાત કરીએ? અ બ બચત એટલે શું છે?
અ. અ બચત એટલે તો આપની કમાઈમાંથી થોડા ભાગ અ વિષય માટે બાજુ પણ રાખવો બુધ્ધ બધ્ધા પૈસા એક સાથે ખર્ચેના કરી દેવા પણ જરૂરી સમય માટે
હમ, એટલે એટલે જે પૈસા આજે બચાવશું એ આપને ભવિષ્યમાં કામ લાગે છે ને.
હા જરૂર જેમ કે અચાનક બીમારી આવી જાય તો ઘરમાં કોઈ ઇમરજન્સી થાય તો બાળકોને શિક્ષણ માટે પૈસા જોઈએ વ્યવસાય શુરૂ કરવા હોય તો લગન પ્રવાસ અથવા કોઈ ખરીદી કરવાની હોય ત્યારે બચત ખૂબ કામ લાગે છે ને.
હમ હા. જો આપની પાસે એ બચત હોય તો સંકટના સમયે અ ગભરાટ ટ ઓછી થાય છે.
એકદમ બચત વ્યક્તિ ની સુશિક્ષિત મહેસૂસ કરવાય છે પર
બચત કરવાના મુખ્ય ફાયદા શું શું છે?
અ ઘણા ફાયદા છે. અ આર્થિક સુરક્ષા માટે કામ આવે છે બીજા. અચાનક ખર્ચ આવે તો આધાર લેવાની જરૂરત ઓછી પડે. તિજ ભવિષ્યના સપના પૂરા કરવા મદદ મળે આપણે. મનમાં શાંતિ રહે છે કે મારી પાસે થોડાક પૈસા સુશિક્ષિત છે.
હ.
અ બચતની આદત વ્યક્તિને શિસ્ત બનાવે છે, આ મને
હા એકદમ સાચું મને લાગે છે કે બચત કરતા લોકો વધારે જવાબદાર બને છે.
હા કારણ કે એ લોકો ખર્ચ કરતા પહેલા વિચાર કરે છે. આ ચીઝ ખ ખરીદવી જરૂરી છે કે નહીં.
અ બચતનોો સંબંધ ભવિષ્ય સાથે ખુબ ગાળો છે ને.
હા આજે બચાવેલા પૈસા કાલે આપણે આધાર આપીએ છીએ.
હ હા. હવે સ્પેન્ડિંગ મની એટલે ખર્ચે કરવું એ વિશે વાત કરીએ.
અ ખર્ચ કર્યું એટલે રોજીિદાન જીવનની જરૂરતે માટે પૈસા વાપરાવે. જેમ કે ખાવાનું કપડા શિક્ષણ દવા. ઘર ઘરચ યાત્રા બિજલી મોબાાઈલ. ફી ઉત્સવ સામાજિક પ્રસંગ આ બધા માટે ખર્ચ કરવાવું જરૂરી છે.
હ હા ખર્ચ તો જીવનનો આવશ્યક ભાગ છે જો પૈસા કમાય. અ કમાઈએ પણ ખર્ચ જ ન કરીએ તો જીવન ચાલશે કેવી રીતે.
સાચું તો કહું પેન પૈસા કેવલ જમા કરવા માટે નથી પણ યોગ્ય સમયે પછી યોગ્ય વસ્તુ પર ખર્ચ કરવા પણ જરૂરી જ છે.
એટલે ખર્ચ કરવાનું મતલબ ફિઝુલ ખર્ચી નથી પણ જરૂરી અને ઉપયોગી વસ તું માટે પૈસા વાપરાવો ને.
હમ્મ બિલકુલ આ તો સાચું જ છે જો આપ ને પોતાના સ્વાસ્થ્ય શિક્ષણ વ્યવસાય સાધન સામગ્રી ઘરની જરૂરત આરામ અને પરિવારના સુખ માટે પૈસા ખર્ચ કરી એ તો એ યોગ્ય ખર્ચ કેહેવાયું ને.
તો ખર્ચ કરવાના ફાયદા શું હોઈ શકે?
હ ખર્ચના પણ ઘણા ફાયદા છે. તો જીવનની જરૂરતે પૂરી થાય છે. અ સગવાડ અને આરામ મળે છે. શિક્ષણ વ્યવસાય સ્વાસ્થ્ય પર ખર્ચ કરીએ તો ભવિષ્ય સુધરાય છે. પરિવાર સાથે નાના મોટા આનંદના પ્રસંગ ઉજવી શીખાય છે, પૈસા યોગ્ય રીતે ખર્ચ કરીએ તો જીવનની ગુણવત્ત તા સુધારે છે ને.
હા જેમ કે સારું અન્ન ન બાળકો નું શિક્ષણ સારા કપડા સ્વાસ્થ પર ધ્યાન આ બધું ખર્ચ જ તો છે પણ જરૂરી ખર્ચ છે ને.
હા સાચું એકદમ પૈસા ફક્ત બચાવી રાખવાના અને તો પોતાની જરૂરતે દાબાવી દેવી એ પણ યોગ્ય નથી ને.
અને એટલે બચત પણ જરૂરી અને ખર્ચો પણ જરૂરી તો બંનેમાં સંતુલન કેવી રીતે રાખવું?
અ મારા માટે તો મારા માટે તો કમાઈના પૈસાને ત્રણ ભાગમાં વિચાર આવવું જોઈએ.
હમ્મ.
જરૂરી ખર્ચા બચે ઈચ્છા અથવા પછી આનંદ માટે ખર્ચ
હ જેમ કે કોઈ મહિનામાં વીસ ઉધારા ના આપને
અ જેમ કે કોઈને મહિનામાં વીસ હજાર રૂપિયા આવે. તો પહેલા ખર ઘરખર્ચ, દવા આપી બિલ, રાશન યુ જરૂરી ખર્ચ માટે બાજુ રાખીએ. પછી થોડા ભાગ બચતમાં મૂકી દે અને તો બાકી માટી થોડા ભાગ પોતાની નાની ઈચ્છા અ જેવું કી આઉટિંગ ગિફ્ટ્સ અથવા કપડાં માટે વાપ વાપરી શકે.
અને એવો વાહ એટલે પૈસા પૈસા આવે ત્યારે પહેલે બધો ખર્ચ ન કરી દેવાનો પણ યોજના બનાવીને બનાવવાની નહી.
હા એને જ મની મેનેજમેન્ટ કેવાયું જ.
અ ખર્ચ કરવું જરૂરી છે પણ ફિઝુલ ખર્ચ શું છે.
હ. ફિઝૂલ ખર્ચ એટલે એવા ખર્ચા જે જરૂરી હોય કેવલ લાલચ દેખાવા અથવા ક્ષણિક ઈચ્છા માટે કરવામાં આવે જેમ કી ઘરમાં જરૂરત હોય, બાર બાર અનવશ્યકા શોપિંગ કરવાવું ફક્ત ઓફર જોઈને ખરીદી કરવી, સોશલ મીડિયા જોઈની. બીજાની નક્કલમાં ખર્ચ કરીએ એને કેચ ફિઝૂલ ખર્ચ કહેવાય.
હા ક્યારે કોસેલ છે એટલા જ માટે લોકો બ તું ખરીદી લે છે પછી એનો ઉપયોગ પણ નથી થતું ને.
હમ. એકદમ થી એકદમ ડિસ્કાઉન્ટ હોય એટલે ચીજ જરૂરી બની જાયએ જરૂરી નથી પણ.
મોબાઈલ કપડાં કોસ્મેટિક અ સજાવટ વસ્તુઓ આ લોકો વધારે અ ફસાઈ, ફસાઈ જાય છે ને.
હા અને પછી, મહિનાના અંતમાં પૈસા ઓછા પડે છે, વધારે બચત કરવી પશુંયગ
હા એક પ્રશ્ન વધારે બચત કરવી એ એ હંમેશા સારું છે?
અમ, બચત ખુબ સારી આદત છે. પણ જો કોઈ વ્યક્તિ એટલી બચત કરે કી પોતાની જરૂરત તે પણ પૂરી ના કરે, સ્વાસ્થ પર ખર્ચ ના કરે. બાલકોને શિક્ષણ ટાળે આરામદાયક જીવન ન જીવે, તો એ સંતુલન રીત નથી.
ઇતલે બચત ઈડલી ન હોવી જોઈએ. કે જીવનમાં આનંદ જ ન રહે.
હા પૈસા જીવન સુધારવા માટે છે એટલે અતિ બચત અને અતિ ખર્ચ બંને ખોટી બાજુ છે.
મને તો લાગે છે કે સાચી સમજ એમાં છે કે કયા ખર્ચો જરૂરી છે અને કયા નથી.
એકદમ વિવેકપૂર્વક ખર્ચા અને નિયમિત બચત એ સાચી રીત છે?
અહી ઇમરજન્સી સમયે બચત કેવી રીતે કામ લાગે છે?
અ ધરીએ કી કે ઘરમાં કોઈ અચાનક બીમાર પડે હોસ્પિટલના ખર્ચા આવે. નોકરી જતી રહે. અ ઘરમાં રિપેયર નો ખર્ચા આવે. અને તો વ્યવસાયમાં નુકસાન થાય ને ત્યારે બચત બહુ જ જરૂરી સાબિત થાય છે.
હા જો બચત ન હોય તો ઉધ ઉધાર લેવું પડે. ખર્ચો રહેવું પડે અથવા બીજાની મદદ પર નિર્ભર રહેવું પડે ને.
હા.